હલો
હલો
જય શ્રી કૃષ્ણ કેમ છો
જય શ્રી કૃષ્ણ બેન
હલો અવાજ આવે છે
હા આવે છે જય શ્રી કૃષ્ણબેન
હા જય શ્રી કૃષ્ણ તમે કેમ છો
હું પણ મજામાં છું. પણ તમે કેમ છો?
હું પણ એકદમ મજામાં છું આજે આપણેે અ એક બહુ જાણીતા વિષય ઉપર ચર્ચા કરીશું કે જેમ કે અ હિન્દી કેલેન્ડર અને આપણા જે રોજિંદા જીવનમાં કેવી રીતે એનો ઉપયોગ કરીએએ એના વિશે આપણેે આજે વાતો કરીશું
એકદમ સાચો થયો આપણે રોજ અંગ્રેજી કેલેન્ડર ઉપયોગ કરીએ અ ભારતીય પરંપરા હિન્દી અથવા હિદુ પંચાંગનું ખાસ મહત્વ છે આ પંચાંગ હજારો વર્ષો થી આપણા જીવનનોો ભાગ રમ્યું છે
બિલકુલ ચોક્કસ વાત કરો છો તમે આપણે હિન્દુ પંચાંગમાં વાર મહિના હોય છે જેમ કે ચૈત્ર વૈશાખ જ્યેષ્ઠ આષાઢ શ્રાવણ ભાદ્રપદ આશ્વિન કાર્તિક મા અક્ષીસ પોષ માદ અને ફાલ્ગુન અ દરેક મહિનાનો પોતાનો અલગ ધાર્મિક મહત્ત્વ છે સાંસ્ સાસ્કૃતિક મહત્ત્વ છે અને પ્રાકૃતિક મહત્વ છે હલો અવાજ આવે છે હલો હલો
હલો
હા એટલે કહું છું કે દરેક પંચાંગ દરેક મહિનાનું પોતાનું એક અલગ જ અ મહત્ત્વ છે પછી જોઈએ તો ચૈત્ર થી નવા વર્ષની શરૂઆત થાય છે વૈશાખ દાન સેવા અને પુણ્યકર્મ માટે પ્રસિદ્ધ હોય છે શ્રાવણ મહિનો ભગવાન શિવની ભક્તિનો મહિમાનો મહિમા માટે પ્રખ્યાત છે ભાદ્રપદમાં ગણેશ ઉત્સવ ઉજવાય છે અશ્વિનમાં નવે નવરાત્રી અને દશેરો આવે છે કાર્તિકમાં દિવાળી અને દેવ દિવાળી જેવા પવિત્ર ત્યહાર ઉજમાય છે માઘ અને ફાલ્ગુન ના મહિનામાં ધાર્મિક સ્નાન હોળી અને અનેક ઉત્સવ ઉજમાય છે આ રીતે આપણે અ હિન્દુ કેલેન્ડર તરીકે અમ આ રીતે મહિનાઓની ઉજવણી કરવામાં આવે છે
એકદમ સાચી વાત કહી હવે તિથિઓ વિશે વાત કરીએ પંચાંગ માં પ્રતિબદ્ધતા હા દ્વિતીય તૃતીયા ચતુર્થી પંચમી ષ્ઠી સપ્તમ અષ્ટમીમી એકદશી દ્ર્વાદશી ત્રયોદશી ચતુર્દશી અને પૂર્ણિમા આમાં કશા હોય છે
બિલકુલ એકદમ સાચું કહો છો તમે અને દરેક તિથિનું આગલું મહત્ત્વ છે એકાદશીનો ઉપવાસ અને ભગવાન વિષ્ણુની ભક્તિ માટે પ્રસિદ્ધ છે. પછી ચતુર્થી ભગવાન ગણેશજી નું પૂજન કરવા માટે માનવામાં આવે છે અષ્ટમી અને નવમી દેવી માતાની આરાધના માટે મહત્વની છે. પૂર્ણિમા અને અમાવસ્યા આ આ દિવસે લોકો ધર્મની દ્રષ્ટિ ધાર્મિક દ્રષ્ટિ બહુ જ અત અત્યંત મહત્ત્વ રાખે છે. પૂર્વજોની સેવા કરવામાં એમને પ્રસાદ નૈવેદ્ય ધરાવવા માટે આ દિવસ નો ચુનાવ કરવામાં આવે છે.
એકદમ સાચું થયું આપણા મોટા ભાગના તિહાર વ્રત અને કાર્ય પંચાંગની થીથી અનુસાર જ નક્કી થાય છે. એની આપણી સંસ્કૃતિ અને પરંપરા જલવાયેલી રહે છે આજના આધુનિક સમસ્યામાં અંગ્રેજી કેલેન્ડર જરૂરી છે પણ આપણે હિન્દુ પંચાંગનું જ્ઞાન પણ રાખવું જોઈએ જે આપણી સંસ્કૃતનું ઓલખ છે અને આપણું આપણા પુર કર્યું છે.
એકદમ સાચી વાત કહો છો તમે અ હવે આપણે જોઈએ તો હિન્દી કેલેન્ડરના જે દરેક મહિનાઓ અને તિથિઓમાં મહત્વનું વધારે વિસ્તારથી સમજીએ. આપણે જોઈએ તો ભારતીય જીવનમાં ઋતુઓ અને મહિનાઓ ગાઢો સંબંધ છે દરેક મહિનાના સાથે મોસમ ખેતી ત્યોહાર અને ધાર્મિક પરંપરાઓ જોડાયેલી હોય છે. એથી આપણા જીવનમાં સમયનું યોગ્ય આયોજન થાય છે.
હલો તમારો આવાજ કપાઈ રહ્યો છે. હા તમારો અવાજ કપાઈ રહ્યો છે. હં.
અભે અબ અભેરી આવાજ.
હા બોલો હ હા આવે છે અવાજ બોલો.
આ પાદ્રપદ મહિનામાં ગણેશજી નું આગમન થાય જે ઘરે ઘરે ગણપતિ બપ્પા ની સ્થાપના થાય છે. અને બધા ભક્તિભાવ થી પૂજા કરે છે.
એકદમ અને એના પછી આવે અશ્વિન મહિનો. આ મહિનામાં નવરાત્રિ આવે છે. ગુજરાતમાં તો ગરબા અને દાંડિયાનો ઉત્સવ તમને ખબર જ છે. કે જે જગ વિશય વિશ્વમાં પ્રસિદ્ધ છે આ ત્યોહાર આપણી સંસ્કૃતિ શ્રદ્ધા અને એકતાનું પ્રતીક છે.
એકદમ સાચી વાત કહીયુ છું કાર્તિક મહિનામાં દિવાલી આવે છે ના.
હા ત્યારે આપણે ઘરની સફાઈ કરીએ દીપ પ્રજ્વલિત કરીએ. લક્ષ્મી પૂજન કરીએ અને પરિવાર સાથે આનંદથી ત્યોહાર ને મનાવીએ છીએ.
એકદમ સાચું થયું મહત્ત્વ પર ખુબ મોટું છે. ઘણા લોકો એકાદશી ના દિવસે વાસ કરે એથી આત્મસંયમ શ્રદ્ધા અને મનની શુદ્ધિ ની સંદેશ છે.
બિલકુલ પૂર્ણિમાના દિવસે ઘણા ધાર્મિક કાર્ય અથ કથા અને પૂજા કરવામાં આવે છે. અમાવસ્ય એ પિતૃઓની સ્મૃતિ અને ધ્યાન માટે મહત્વ નું માનવામાં આવે છે.
આપણા પૂર્વજો પંચાંગ એવી રીતે બનાવી છે કે માનવ જીવન પ્રકૃતિ સાથે જોડાયેલું રહે પ્રમાણે આહાર બિહાર અને ખેતીમાં કામો નક્કી ન થતા હતા.
બિલકુલ પરંતુ આજે ટેક ટેકનોલોજીના યુગમાં પણ મોબાઈલના યુગમાં પણ તારીખ જોવાની આદત પડી ગઈ છે પણ આપણે હિન્દુ પંચાંગનું જ્ઞાન પણ રાખ વુ જોઈએ જેનાથી આપણને આપણા સંસ્કારોથી આપણે જોડ જોડાયેલા રહીએ અને હા સમય બદલાઈ રહ્યો છે સમય સાથે આપણે પરિવર્તિત થઈ રહ્યા છે. પરંતુ આપણી લાગણી સંસ્કૃતિ અને પરંપરાને ભૂલવું નહી જોઈએ. એટલે હિન્દી કેલેન્ડર વિશે સમજવું લોકો લોકોને એના માટે અ જ્ઞાન આપવું એ પણ એક આપણું ફરજ છે. પહેલાના સમયમાં લોકો પંચાંગ જોઈને જ ખેતી વાવણી અ લા લાવણી અને યાત્રા લગ્ન ગૃહ પ્રવેશ અને બીજા બધા શુભ કાર્યો કરતા હતા. એ માટે યોગ્ય દિવસની પસંદગી કરતા હતા. આજે પણ ઘણા પરિવારોમાં આ પરંપરા અનુસરે છે ક્યાંક યાત્રા જાય તો એ લોકો તેથી જોઈને પછી જાય છે. હિન્દુ કેલેન્ડર આપ આપણને સમયની સાથે-સાથે પ્રકૃતિનું પણ આદર કરવું શીખવાડે છે. દરેક ઋતુ અનુસાર જીવનશૈલી બદલાવી પ્રેરણા આપે છે. ઉનાળો, ચોમાસો, શિયાળો આ બધા મોસમનું પોતાનું જ મહત્ત્વ છે.
એકદમ સાચી વાત છે આપણે ત્યારે ફક્ત આનંદ માટે નથી પણ તે જીવનમાં પ્રેમ, એકતા, દયા, સેવા અને સંસ્કાર કારનો સંદેશ આપે છે જો આપણે તિથિઓ અને મહિલા મહિનાઓનું સમજ મહત્વ છે સમજી તે તહેવારોની સાચી ભાવના પણ સમજી શકીશું. આજકાલ નાન બાલક અંગ્રેજી કલેન્ડર વિશેય તો જાણે છે. પણ ઘણાને ચેત્ર શ્રાવણ કાર્તિક અથવા એકાદશી પૂર્ણિમા મવિષ્યા વિશે ઓછી માહિતી હોય છે આ જે જ્ઞાન આ આપવાની જવાબદારી માત્ર શિક્ષા અને સમજાની છે એ આપણે આધુનિક બનવું જોઈએ. પણ આપણા મૂલ્યો અને પરંપરાને સાથે રાખીએ જો વ્યક્તિ પોતાના ઇતિહાસને સંસ્કૃતિ જાને છે તે હંમેશા ગર્વથી જીવન જીવે છે.
એકદમ સાચી વાત કરી તમે હિન્દી કેલેન્ડર આપણને સમયનું મહત્ત્વ પણ સમજાવે છે સમય કોઈની રાહ જોતો નથી. જે સમયનો યોગ્ય ઉપયોગ કરે તે જીવનમાં સફળતા મેળવે છે એટલે આપણે અંતમાં એટલું કહીશું કે હિન્દી કેલેન્ડર ફક્ત તારીખ જોવાનું જ સાધન નથી. પણ આપણી સંસ્કૃતિ, ધર્મ, વિજ્ઞાન પ્રકૃતિ અને જીવન મૂલ્યો સાથે જોડાવ જોડાતું અમૂલ્ય વારસો છે ચાલો તો આપણે આ વારસાને જાળવી રાખીએ અને આપણા આપણી આવનારી પેઢીને પણ આ સુધી આવી સૂચના પહોંચાડીએ. આવું જ્ઞાન પસારીએ તો ફરી કોક બીજા વિષય પર ચર્ચા કરીશું તમારા થી આ હિન્દુ કેલેન્ડર વિશે વાત કરી ચર્ચા કરીને બ‌ઉ સારું લાગ્યું. જય શ્રી કષ્ણ.
જય શ્રી કૃષ્ણ.